હા કેમ છો?
સા છો.
બસ મજામાં તમે શું કેવું કેવું ચાલે છે.
બસ જો આ પરવાળને આજે સન્ડે એટલે બેઠા છે પરરવાળ આજે કામ વાળી આવેલી નહી એટલે લોકો છે ને રવિવારે જ છે લોકો કામની રજા પડ ને આપડાને એક દિવસ રજા હોય. તો કામવાળીનું કામ આપડે કરવું પડે બધે ઘેર ઘેર એવું જ છે. વળી આકું વ વેકેશન પડવાનું છે તો મે કીધુ ચાલ હવે થોડી થોડું સફાઈ કરીએ પછ થોડું વેકેશનમાં બધું કરશું.
બ બસ હા ચાલ્યા કરે છે. આ બધ હવે આ ફેસ્ટિવલ ને એવું બધું ગયું એટલે થોડું ઘણ હવે ઘરની સાફ સફાઈ ને એવું ચાલે હમણાં જ આ હોળીને એવું બધું ગયું એટલે બધા લોકો ઘરે આવે જ આવેને એટલે આખો દિવસ તો એમાં જ બધા નીકળી જાય. ને હવે હ આ બધું હમણાં નવરાત્રી આવી છે તો નવરાત્રી એટલે ઉપવાસ મંદિરે જવાનું ને એમાં નીકળી ગયા એટલે હવે ઘરની સાફ સફાઈ થોડી કરી રહ્યા છે સડે એલે એટલે આખો દિવસ આમાં પસાર થઈ ગયો હવે સાંજ થાય ને ઘરનું રસોઈ ને એ બધા કામમાંથી હવે ઊંચા જ નહી આવે એટલે આ ઉચાાલ્યા કરે રોજ ને રોજ કઈને કઈ કઈ ને કઈ કેમકે હવે તહેવાર આવે હવે એટલે બધું તહેવાર બધું સાફ સફાઈ કરવાની તહેવારની બધી વસ્તુઓ લાવવાની જે કોઈની ઘરે જવાનું કઈ હોય પ્રસંગ એટલે હવે આ બધું કમરતા ગય એટલે હવે લગ્ન પ્રસંગ ચાલુ થઈ ગયા એટલે હાલ રોજ રોજ કઈ લગ્ન હોય કોઈની સગાઈ હોય કોઈ કઈઈ બાબરી હોય એટલે ના જવા મૂકવામાં આખો દિવસ એમાં જ નીકળી જાય આપડું તો ને પછી પાછું આ દગન પ્રસંગ માં જઈએે એટલે કપડા સારા લેવા પડે. પછી જીએ એટલે ખાવા એ ચાંદો કરવાનો એ બધા ખર્ચા એવું બધું આવ્યા કરે એટલે આખો દિવસ આમાં પસાર થઈ જાય ને અ આવું બધું લગન ના પ્રસંગ આવે આવા બધા તહેવાર આવે. એટલે એટલા ખર્ચા કે વાત જ નીકૂ છું એટલે આમ ચાલ્યા કરે તમારે શું તમારે કઈ
સાચી વાત છે તમે કીધું પણ મારે બી મારી નણન ના ઘરે બેબી ના લગ્ન છે તો એમના તો ડબલ ડબલ ખર્ચો થયો છે એમાં વાત એવી છે કે મારા બેન ના મારી નણંદ ના જે દીકરી છે એના હસબન્ડ એ યુ એસ રહી છે હવે યુએસ થી જયારે આવેલા ત્યારે પહેલી વાર જોવા બધું ન નક્કી કર્યું એટલે એમને રૂપિયોને નારિયલ તો આપેલું જ. પ્લસ બહાર વાળા એટલે લોકો ના તો કઈ અલગ જ નખરા હોય એટલે કે રિંગ સેરીમની કરવી છે એટલે રિંગ સેરીમની કરી એ ખર્ચો થયો રિંગ સેરીમની પછી હવે આજકાલ તો ફેશન છે કેક કાપવાની એટલે અમારામાં ક આવડી પડીક સાકર- પળો ને એ બધું તે જ દિવસે પછી રીંગ સેરીમની ના દિવસે આપી દીધું એમ વળી પાછો એ લોકો રેવાના હતા દોડેક મહિનો એટ થોડા ફૈરા હૈરા ને પછી પંદર દિવસ લઈને બારનું કામ એટલે એ લોકો તો પેલું ફાાઈલ મુૂકવા ના હોય એટલે ફાઇલ મુૂકવાના એટલે એ લોકો રીસણ ના લગ્ન ના જેવી રીતે વિધિ કરે એવા ફોટાને બધું જોઈએ એમ કે કે ફાાઈલ માટે એટલે એ લોકો એક શોર્ટ મેરેજ જેવું જ આખું રાખી દીધું. કે જેમાં બસો માણસ ની રસોઈને આને તેને એટલે તે ફંક્શન તો ગયા વર્ષે પતી ગયું એ લોકો હતા ત્યારે ત્યારે બી ખર્ચો થયો નાનું શોર્ટ ફંક્શનમાં હવે આ વર્ષે પાછા એ લોકો આવે છે. ધૂથી કરવાના અમે મે કહ આનાથી વધુ ધમધૂમ કેટલું ખોવાનું બે વાર ના સેમ ને સેમ એ લોકો કઈ ત્રણ ફેરા ફરેલા એક ફેરો ફરવાનો બાકીને બધો ફોટોગ્રાફરનેને પાર્લર નો ને આ જાત જાતના ખર્ચા એ બહાર વાળા હોય એટલે પૈસા તો ધૂમ ખર્ચાય એટલે આ પાછા હવે હમણાં પતે એટલે આ કમૂરતા જેવું બેઠું છે એટલે આ પતે એટલે અમ લગન લીધા છે એટલે મારે તો એ જ થોડી દોડધામ છે એટલે શું કરીએ ખર્ચા પર ખર્ચા આવી ગયા છે એટલે મારી નણદને બી આ પાછો ખર્ચો ને હમણાં સોનાના બળ તો આસમાને ચય્યા છે તમે જાણતા હશે.
હમ બરાબર છે એટલે આ બધી પરંપરા બી પહેલેની જે હતી કે આપવા લેવાનું બધી બધી પરંપરા બી ચાલ્યા જ કરે છે એટલે આપવા લેવાનું બી આપડે આપવું જ પડે એટલે ગમે તે એટલે આપડ પસે પૈસા હોય કે નહી પૈસા કોઈના પસેથી આપણેે ઉધાર ગીને કઈ પણ ક બેંક પાસેથી લોન માંગીને આપડે એ લોકોને સોના નું કપડાથી માંડીને બધું જ આપવું જ પડે. એટલે એ બધી પરંપરા તો ખરી જ છે આપડે અને હવે આજકાલ તો આ બધા નીજી નીજી કાસ્ટ વાળાને તો આવું બધું લોકો ગાડી આપે છે ઘર જેવું વસાય આપે છે લોકો કે લોકોને કબાટ થી માંડીને ફ્રીજ થી માંડીને સોફો થી માંડીને બ વસ આપે છે તો એ બધી પરંપરા જૂની પરંપરા હોય તે હમણાંની જનરેશન ના છોકરા લોકો એ શું પોતે જ વિચારીને ના પાડી દેવું જોઈએ કે બધું નહી લેવું જોઈએ સ્વીકારવું નહી જોઈએ કે બધાની પરિસ્થિતિ સરખી નહી હોય ને કોની પરિસ્થિતિ કેવી હોય આપડે થોડી જોવા ગયેલા એટલે પરિસ્થિતિનોો વિચાર કરીને થોડું આપણેે અ લોકો એ વિચારવું જોઈએ આ બધી જૂની પરંપરા જે ચાલતી આવી એ પરંપરા કન્ટિન્યુ કરવાના બદલે હવે થોડું આ બધું નવી નવી સિસ્ટમ રાખવી જોઈએ કે આ બધું દહેજ પ્રથા બંધ ને આ બધું જે વસ્તુઓ જે આપે એ બધું ઓલરેડી હોય તે એ બધી વસ્તુઓ રાખીને શું કરવાના એટલે એ બધું ના પાડવું જોઈએ એ એના બદલે છોક છોકરીને કામ છોકરીના નામે જ પૈસા મૂકવાના જેથી એને ફ્યુચરમાં ગમે ત્યારે કોઈ પ્રોબ્લેમ હોય તો એને જ કામ આવે એવું થોડું આ બધું રિવાજની અંદર નવી પરંપરા એવી રીતના કરવું કે જેથી ઘરના સભ્યો પર પણ બોશ નહી આવે અને લગ્ન બી સારી રીતે થાય કેમકે લગ્નમાં ખર્ચો જે એટલો બધો ઓલરેડી એના મમ્મી પપ્પા એ ખર્ચા માંથી જ ડૂબી રહેલા હોય ને આ બધું વસ્તુ આપવાનું ગાડી થી માંડીને ફ્રીઝ થી માંડીને આખું ઘર જ વસાવી આપે તે લોકો પાસે કેટલા પૈસા અ જાય એટલે બધી પરંપરા બધી પરંપરા બધી કાઢી ના રાવી જોઈએ શું કેવું તમારું.
સાચી વાત છે તમારી કે આ પરંપરા જે અમુક જે અમુક કાસની અંદર જે કરવામાં આવી છે કે મોટું મોટું દેખાવાના માટે આ જે સોના દાગીના આપે છે કે ભાઈ દસ તોલા સોનું આપવું. પડે કે વીસ તો લસવાનું આપવું પડે વળી જાાનયાને બી બધી રીતે જોગાવવું પડે કે ભાઈ જાનમાં આટલા માણસો આવશે તો બધાને અ એકદ સમાજમાં તો એવું છે કે બધાને ચાંદીનો સિક્કો આપવાનો હોય છે જેટલા જાનયા આવે કોઈની પાસે કેવી સ્થિતિ હોય કોઈની કેવી સ્થિતિ હોય આપડે બધું ધ્યાનમાં રાખીને ચાલવું પડે એમ હવે આ જોની મારી નળણ ના ત્યાં ડબલ ડબલ ના ખર્ચા કરાવે હવે એમને તો એકનો એક દીકરો છે એટલે એ લોકો તો કે અમારો તો પહેલો પ્રસંગ છે એટલે અમે તો ધામધૂમથી કરવાના આ બાજુ મારી નણન ને તો આ બીજી દીકરી પર નાવાની એક દીકરીમાં તો અમે કરેલું જ બધું એટલે એનો બિચારીનો થોડો હાથ ખેંચાયેલો રહી છે કે ભાઈ હવે બીજી દીકરી થોું શોર્ટમાં પતાવીએ હવે આજકાલ તો ખર્ચાની તો તમે પૂછો જ નહી જે પાર્લર વાળા જે છે હ પહેલાના જમાનામાં કયા એટલે બધું પાર્લર નું બધું ક્રેઝ હતો કે ભાઈ તૈયાર થઈ જતા ને આ કરતા હવે તો પાર્લર વાળામાં બી બધા પેકેજીસ આવી ગયા છે કે ભાઈ. અ પ પચાસ હજાર થી તો ચાલુ થાય છે પેકેજ પછી લાખ દોઢ લાખ એવું તો પાર્લર ની અંદર હવે તો પેકેજીસ આવવા લાગ ગા પ્લસ ફોટાના ખર્ચા હવે પહેલાના જમાનામાં ક્યાં પ્રી વેડિંગ કરાવતા હવે તો આ ટ્રેન્ડ થઈ ગયો છે. મોટા કે ભાઈ લગ્ન પહેલાના જે બધા ફોટા છે તો પ્રી વેડિંગ કરાવીએ તો પ્રી વેડિંગ કરવાના માટે તો લોકો ક્યાં ના ક્યાં જાય છે એ દસ દિવસ પહેલા જમા આવી ગયેલા નને કે મારે તો પ્રી વેડિંગ કરવું છે એમ કે એટલે કઈક બરોડા સાઈડ કઈક એ છે તો ત્યાં કોઈ આખો સેટ ઉભો કર્યો છે તો ત્યાં એ લોકો પ્રી વેડિંગ કરવા ગયેલા તો મને એમ થાય કે આ બધા ખોટા પાર્લર ના ફટા ફોટોગ્રાફી ના ને પછી આ બીજા બધા ખર્ચા જે જમણ વાળા ન ખર્ચા પહેલાના જમાનામાં તો સાદું જમણ હતા કે ભાઈ એક મિષઠાાન હોય એક ફરસાણ હોય બે શાક હોય ને એવું ચલાવી લેતા હવે ના જમાનામાં તો લોકો આ ભાઈ ઈડલી સંભર છે તો કે ભાઈ નવી નવી બધા સ્ટોલ રાખે. કે ભાઈ ઢોસાનોો સ્ટોલ છે પછી મંચુરિયન નો સ્ટોલ છે કે પછી પાણીપુરી નો સ્ટોલ છે એટલે હવે આવો ટ્રેન્ડ થઈ ગયો છે કે બધા અલગ ડિફરન્ટ ટાાઈપના સ્ટોલ રાખવાના વળ વેલકમ ડ્રિંક રાખે છે વેલકમ ફૂડ. બાઈટિંગ્સ રાખે છે એટલે આ બધું જે નવું જે ટ્રેન્ડ ચાલુ થયયો છે ને એ ટ્રેન્ડને છે ને કોઈકે તો કંઈક રોકવો પડશે નહી તો આ તો લગ્નનો ખર્ચો ક્યાં જઈને ઊભો રહી છે એ નથી ખબર પડતી વળી કોઈને પોસાય તમે કે તેમ કે ન પોસાય અ લોકોને એક બીજાની દેખા દેખી કરવા માટે બી છે ને લોકો લોન લઈને પણ આ લગ્નના ખર્ચા પૂરા કરતા હોય છે પછી આખી જિંદગીની કોઈ કે કમાણી ભેગી કરી હોય એ ખર્ચી નાખે છે પાછલી જિંદગીનોો કોઈ વિચાર કરતા નથી કે મારે હું જો આ બધા પૈસા હું એક જ દીકરી કે દીકરા નામાં ખર્ચો કરી નાખીશ તો પછી પાછલી જિંદગીમાં માર શું રશે કે મને કોઈ સંજોગો હોય કે નહી હોય ભાઈ બહુ સારી હોય તો ઠીક છે કે છોકરાઓ સારા હોય તો ઠીક છે પણ આજના જમાનામાં આપણે મા બાપે પગભર રહેવું એ બહ જરૂરી છે કે આપણું પેન્શન આવતું હોય તો ભ ઠીક છે પ્રાાઈવેટ નોકરી હોય તો પેન્શન પણ ના આવે. એટલે આ બધું વસ્તુ ધ્યાનમાં રાખીને લોકોએ થોડો ખર્ચા પર થોડો કાપ મુૂકવો જોઈએ ને આ બધા થોડા રીતિ રિવાજ ને ધ્યાનમાં લઈને તે રિવાત થોડા ઓછા કરવા જોઈએ શું કેવું તમારું? ચાલો તો આપડી ગણ સારી હવે એવી માહિતી આપણે મેળવી છે. શું કેવું ચાલો આવજો.
હ છે.